હેલ્. હેલો.
હ હા.
તમને મારો અવાજ આવી રહ્યો છે.
હ આવી ગું છે. હલો.
હા તમારો સ્પષ્ટ નતો આવતો બટ હવે બરાબર છે. હા તો શું કરું છું.
બસ કઈ નઈ હવે સુવારની તૈયારી કરી છું તમે.
અચ્છા બસ. જસ્ટ અમે બી જમીને બેઠા. ામણાં જ પરવારીને. આ તો બસ બીરું શું ચાલે નવીન માં.
નવીન ભરમાં તો હાલમાં કઈજ કેણા બુસ રીડિંગ શોખ બ બ ચડ્યો છે તો એ બુસ રીડંગ આખો દિવસ કરવો પડે.
અચ્છા એટલે કોના રિટેલ રિલેટેડ એમ ધર્મ રિલેટેડ કે પછી એક્સાઇઝડ એમ જ હોબી માટે.
હમ ધર્મ રિલેટેડ સૌથી પેલા એને આપણે ધર્મ રિટેડ વાંચવાનું હોય કેમકે એને ભગવાને બનાવ લ ભગવાને એને કીધું હોય મતલબ ભગવાને આપણે ધર્મ વિશે કીધું હોય અને ભગવાન બદલ આપ. આભાર તો માનવી શકે ને કેમ કે ચોવીસ કલાક એજ આપણું સ રક્ષણ કરે છે.
હા સાચી વાત છે એકદમ સાચી વાત છે તો તમે ધર્મ રિલેટેડ કઈ બુક્સ વાંચો છો મને જણાવશો
આ આ જો ભગવદ્ ગીતા છે મહાભારત છે રામાયણ છે રામચરિત્ર માનસ છે વાલ્મીિકી રામાયણ છે ને આજ ઘણી બધી બુક્સ છે.
અચ્છા બરાબર છે તો તમે મને કોઈ એક સ્ટોરી વિશ વિષે જણાવશો જે તમારી ફેવરેટ સ્ટોરી હોય ધર્મ રિલેટેડ
હા એ હમણાંને મે એક એ ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ હતી એ એને રીલમાં એમ બતડ્યું હતું કે આજે એને માને દીકરાને એને કોઈ સમાજ સેવાનુ કાર્ય કરવા માટેને કે છે તો એને એને ઓફિસ માંથી એનો છોકરો જયારે એને ઘરે આવ્યો ને ત મા એને એમ કે ચાલ આપણે એને આજેને ગરીબ વસ્તીમાં જઈને આપણે દાન કરીએ તો દીકરા એ કીધું કે ઠી હું હમણાં થોડીક વાર ફ્રેશ થઈ ને હમણાં આવુ છું. પછી આપણે હાલી તો પછીને એ લોકો માર્કેટ માંથીને જે લોકોની કીટ આવી રહી ને જે પણ વસ્તુની એ પછી લઈને એને ગરીબ વસ્તીમાં દેવા ગયા અને પછીને ત્યાં એને બધાને દેવા માંડ્યા પછી જેને જેને આપી ને પાછા આવીને આ લોકોનો આભાર આભાર વ્યક્ત કર્યો કેમકે એક જણા એ મને એને જે નાનકડી છોકરી હતી ને એને પગમાં પેરવા માટે ચપ્પલ નતા તો આ આ લોકો એને એને ચપ્પલ આપ્યું એનેને છોકરી એને એમ કીધું કેને ત્રણ ચાર દિવસથીને મારા પગ બહુ મળતા હતા પછી તમે ચપ્પલ દઈધું એને હવે મારા પગ મળતા નથી એને મને બોવ સારું લાગે છે એ બદલ તમારો ખુબ ખુબ આભાર પછી જે બીજીને ડોસી હતી વૃદ્ધ મહિલા હતી તો એને કીધું કે આજે મારી એને બહુ ઈચ્છા હતી કે આજે હું કરતા કરનાર્યો પણ પ્રસાદી વાનોને મારા પાને સામાન નથી તો તમે મને આ સામાન દીધું અને હવે તું પ્રસાદી કરી શકીશ ને એના બધ ખૂબ ખુબ આભાર ભગવાન તમારી બહુ ચઢતી રાખે તમે એનુ ધાર્યું એનાથી ત્રણ ગણું તમને મને મળ્યું એવા આશીર્વાદરા મારા દિલથી અને એના પછીને દીકરાના મનમાં એમ વિચાર આવ્યું કે ચલો હું આમ બધા માટે જમવાનું પણ લઈ તો એ દીકરો એને હોટલમાં જઈને બધાનુ જમવાનું પાર્સલ કરીનેને બધા બધા સાથે ત્યાં વસ્તીમાં આવીને બેસીને જમ્યો બધા સાથે ત્યાં જ તો પછીને એને એ દિવસ પતે કે પછી એ લોકો અને દીકરો ઘરે આવી ગયા હતો એ દિવસે દીકરો બહુ ખુશ હતો પછી બીજા દિવસે જયારે દીકરો એના કંનીમાં પહોચ્યો ને ત્યારે એના માલિકેને બહુ સરસ રીતે એનું સ્વાગત કર્યું પછી દીકરાને લાગયું માલીકને માલને પછીને સારા સમાચાર આપ્યા કેને અભિનંદન તમને એને છ સાત ટેન્ડર મળ્યા છે કામ મળ્યું છે તમને એ પણ દસ દસ વીસ વીસ કરોડ ના એક કોન્ટ્રક્ટ એક છે એક કામ છે તો એ બધા તમારા નામે કળાયાને તો આ આના ઉપરથી મનેને ઈ ખબર પડી કે અને જો આપણે એને બીજાની મદદ કરી ને એ પણ દિલ થી તો એ ભગવાન આપણે ત્રણ ચાર ગણુંને ખબર ની કે હજી કેટલાક ગણુંને કરીને આપણે એને પાછું આપે કેમ કે આપણે એને દિલથી સેવા કરી પણ વગર સ્વાર્થ અને મા એ એના ઉપર ખુશ થઈ ગઈ ને દીકરાની કે દીકરાની મા એમ કીધું કે જો કે કોઈનું ભલું કર્યું. કોઈના માટે ને અ તેને અન્ન પહોંચાડ્યું કોઈના માટેને તેને એકસ કઈ પણ વસ્તુ તેને એને દાન આપી તો જો ભગવાને એ તને ત્રણ ગણુ કરીને આપ્યું બસ આપણે એનું આપણે આવા મને બ ઉપર મને બહ મોટી શીખ મળી કે આપણે એને બસ ને સારા કર્મ કરવાના પછી ભગવાન આપને ચોક્કસ ચોક્કસ આપ એને ભળને હમણાંની તોને એમનું સહી મતલબ સારો સમય આવશે ને ત્યારે ચોક્કસ ચોક્કસ આપણેને તો આપણા પરિવાર વાળાને કોઈના એક વ્યક્તિને તો એને જરૂર મળશે
હા સાચી વાત છે તમારે એ તો છે જ આપણેે જે બી કરી પછી એ કેહેવાય ને એક કહેવત છે ને કે ધીરજ ના ફળ હંમેશા મીઠા હોય છે તો એનું રીઝન એજ છે કે આપણે અત્યારે જે પણ કરશું ને એ કોઈ જુએ છે. નહી બટ ભગવાન તો જુએ જ છે બરાબર એ તો આપણને ખબર જ છે એટલે એનું જે રિઝલ્ટ છે એનું જે ફળ છે એ તો ભગવાન જ આપશે અને ઈ આપણું જેટલું આપવાના હશે એનાથી સો ઘણું સારું આપશે જો આપણે આવા કામ કરતા જ જશું આપડી જિંદગીમાં તો બરાબર તો તમે જે અત્યારે એક સ્ટોરીની વાત કરી તો અત્યારે મને બી એક સ્ટોરી કેવાનું મન થાય છે તો મે બી હમણાં બે દિવસ પહેલા જ એક સ્ટોરી જોયલી હતી કે જેમાં કેવાય ને કે બાપ દીકરી વચ્ચે વચેનો પ્રેમ જે હતો ને એના વિશેની એક સ્ટોરી હતી.
બરોબર
તો એમાં એવું હતું કે એક બાપ અને દીકરી હતા તો એ જે મતલબ કેહેવાય ને એકદમ લો મિડલ ક્લાસ ના હતા તો એ લોકો આ મજૂર કામ કરતા હતા તો મતલબ હવે મજૂરી કરે તો આપણને ખબર જ હોય કે કેવી હોય સચુએસન એ લોકોની બરાબર તો બાપ છે એ મજૂરી કામ કરતા હતા તો દીકરીને પણ એમ થયું કે મારા પપ્પા આવું કરે છે તો હું બી એને થોડી મદદ કરું એમ તો એના પપ્પા એ મજૂરી કામ કરતા હતા તો એમાં તો કેવું હોય કે ઈટો લેવાની હોય અને આમ ચણવાનું કામ હોય ને ચણતરનું કામ તો એ રીતે તોી દક્રી પણ એમના પપ્પા સાથે જઈ અને એ પણ એમને ઈંટો લેવડવામાં મદદ કરે છે અને પાછા ઘરે આવે છે ત્યારે બી પપ્પાના હાથમાં ઘણો બધો સામાન હોય છે તો થોડો સામાન દીકરી પણ લે છે તો એમાં ઉપરમ કેવાય ને કે સ્ટોરીમાં લખેલું હતું કે જન્મતા વેત જ પપ્પાનો પૂરો ભાર ઉપાડી લીધો છે એનું નામ દીકરી કે કેહેવાય ને કે જન્મતા વેત જ એને જોઈ જ નથી શકાતું કે મારા પપ્પા આટલું કામ કરે છે તો ચલો એમ ભલે કરે વાંધો નહી બટ એની અંદરથી એને એવી ભાવના હશે કે હું પણ એમને કામ કરાવું તો મારા પપ્પાને થોડીક મદદ થઈ શકે તેમાં મસ્ત ઉપર લખ્યું હતું કે જન્મતા વેત જ દીકરીએ પપ્પાનોો ભાર ઉપાડી લીધું એટલે જ કેહેવાય છે કે દ ીરી સાપ નો ભારો નહી તુલસી નો ક્યારો છે કે જો દીકરીને સમજ જો હોય ને તો એક દીકરી નો બાપ જ બનવું પડે બાકી દીકરીને કોઈ ના સમજી શકે તો આ રીતે કહેવત લખી હતી તો મને જોઈને એટલી આમ ખુબ જ મજા આવી કે ના એકદમ સાચી વાત છે આ તો જસ્ટ એક એક્ઝામ્પલ છે બટ હકીકતમાં બી બાપ દીકરીનો જે પ્રેમ હોય છે ને એ કઈક અનોખો જ હોય છે બરાબર ને
બરોબર બરોબર સાચી વાત અશાલ્લા
અ દીકરી બાપ ને પ્રેમ કરે છે ને એ બધા જોઈ શકે છે બટ જે બાપ દીકરીને પ્રેમ કરે છે ને ઈ કોઈ નથી જોઈ શકતું અને એ બાપનોો ભાવ હોય છે પ્રેમ હોય છે કે ઈ આપણને બતાવીને નહીં પણ જતાવીને પ્રેમ કરે છે મતલબ એ દિલ થી પ્રેમ કરે છે દીકરીને કાઈ પણ આંચ આવી જાય એક્સાડ કઈ પણ થાય તો એના અંદર એને ઘણું બધું થઈ ચુક્યું હોય છે બટ એ બારે નથી બતાવતા તો બાપ આપની સિચ્યુએશન ઓલ ઓવર ફેમિલી મેમ્બર ઉપર આટલી જ હોય છે એક દીકરી જ નની એના પૂરા દીકરા માટે એમની પત્ની માટે બાપનો પ્રેમ અનોખો જ હોય છે
હહ અને આજે જ મેં ને યુટ્યુબમાં હે ને એક તો એમ થોડોક પન શોર્ટ રીલ વિડીયો જોયો તો કે એનામાં એને એક દીકરો મતલબ એક હે ને એમના પપ્પા એમને એને એક દીકરો હતો અને એક હે ને એ મમ્મી પણ હતી. તો એને પપ્પા એને બહુ એકદમ કટર સ્વભાવના હતા. પન દિક દીકરો એને થોડુંક એના આજ્ઞાનું પાલન કરતો તો પણ એનું એટલું દીકરાનું બાપ ઉપર એટલું ડર હતું કે ને કે જે હોલમાં ટીવી જોતો હોય ને જયારે એના પપ્પા આવે ને તો એ એને ડાયરેક્ટ તરત જ રૂમમાં હાલ્યો જાય. અને મનમાં ને મનમાં એમ જ દીકરો એમ જ કે કે એના પપ્પાને એને પપ્પાને પ્રેમ કરતાને નથ જે આવડતું તે એને ખાલી ગુસ્સે જ કરતા આવડે તો પપ્પા એને પપ્પાને એને અંદરથી એમ જ લાગ્યું કે ને મને પ્રેમ પ્રેમ કર તા નથી આવડતું કે ખાલી ગુસ્સે જ કરતા આવડે છે. પન પછી એને જયારે દીકરો એને બારે ભણવા જના જનારો તો ને એ પણ હે ને ત્રણ ચાર વર્ષ માટે ત્યારે એ પછી જયારે એને ગાડી થીને એરપોર્ટ જવા માટે નીકળ્યો ને ત્યારે પછી એને એના મમ્મી દીકરાના મમ્મી એને વિડીયો કોલ કર્યો તો કે જો તાર
સારું તો આપડે પછી વાત કરીએ અને પછી મળીએ ઓકે
ઓકે ઓકે નો
ઓકે બાય
બાય